હેલો
હલો
કેમ છો ભાઈ?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
આવે છે આવે છે ત તમારો તમને આવે છે મારો અવાજ
હા તમારો અવાજ પણ મને પરફેક્ટ આવે છે કમ્પ્લીટ આવે છે ત તો તમે તો તમને ખબર છે ક જો આપણેે આ જીમ કરે તે આપણા શરીર માટે આપણા સ્વાસ્થ્ય માટે કેટલું મહ
હા ઓકે ફિટનેસ આજે તમે ફિટનેસ ઉપર વાત કરવા માંગો એમ
હા મેમે એ ફિટનેસ ઉપર વાટ કરવા માંગુ
સારું છે ફિટનેસ ઉપર વાત કરી શકે કેમ કે ફિટનેસ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના ટાઈમ પર તમે જો કે ફિટનેસ જે બહાર ના લોકો છે બહાર ના દેશમાં રોલ હોય એ લોકો ચાલીસ પચાસ વર્ષ છે ને કે એટલા ફિટ છે ને આપડા ઈન્ડિયામાં તમે જો ચાલીસ પચાસ વર્ષ થાય તો લોકોનું આ પગ દુખ કવાનું ચાલુ થાય ચાલવાનું થાય તમા તમારું દુઃખે તો જીમ તો બહુ ઇમ્પોર્ટન્સ છે જ યંગ એજમાં તો છે જ પછી તમે યંગ એજમાં કરો તમને ઇન ફ્યુચર બહુ કામ આવે મારા હિસાબથી
હા એ તો છે મેં જ્યાં સુધી એક સ્ટડીમાં વાંચ્યું હતું કે આપડ જો આપડે જો રેગ્યુલરલી જીમ કરીએ એમ આપડ જો જોવાનુંય તો આપને ગરદાપમાં જે પગ ના મસલ્સ છે ને તે થોડાક મજા મજબૂત બ જેથી આપણે ને અમુક લોકો તમે જો જોયા હશે જે ગરદર જેમને ટેકો લઈને ચાલ ચાલુ પડશે કે આખા વાખા ચાલતાશે એ બધું છે ને એ જે આપણા શરીરમાં જે મસલ્સ છે ને એ આપડે જીમ એ મજબૂત બને અને ગ્રોથ રહે એના કારણે એના કારણે જે વધારે ફેટ હોય ને તે આપણા જે અંગો છે ને એમાં જમતું નથી અને જો આપડે હલનચલન કરીએ ત્યા આ ફેટ ના આ જે છે મ બ
આજ થી બે વર્ષ પહેલા મે એટલે મે તો જીમ એટલે ટાઈમપાસ પણ જે બે વર્ષથી આજે કન્ટિન્યુ કરો તો મને ખબર છે કેટલું ઇફેક્ટ જમ તમે જેવારે હવારે જીમ કરો તો તમારો આખો દિવસ એવું બોડી એટલું એવું રે કે તમને કઈ બી સ્ટ્રેસ ફીલ નહી થાયને બહુ એનર્જેટિક લાગે હવારથી ને આપણું મસલ ગેન થાય જે આપડે વેઇટ ગેન કરવાનો હોય તં જીમાં તે થઈ જાય તમારો મસલ કરવાનું તો થઈ જાય તમાર વેઇટ લોસ કરવાનું તો એટલે જીમ બહુ સાર વસ્તુ છે લોકો માટે ને આજના ટાઈમ પર ધીરે ધીરે આપડા યુથ જે છે બધા લોકો કરતા જ તો છે પહેલા ટાઈમ પર કોઈ એ એની સમજતા હતા કે જીમ સારું છે હું છે બધું એમાં જ સમજતા હતા પણ આજના ટાઈમ પર લોકો જીમને બી પ્રાયોરિટીસ આપતા છે એમ
હમ
તમે જીમ જાાવ
ના હું તો હજુ નથી જો કારણ કે મને હું મને ટાઈમ નથી મળી શકતો કારણ કે સવારે મેં સવારે મેં કોલેજ જમ સાત થી પછી બાર વાગે છૂટ ત બાર વાગે છુટી ને પછી મે મે હું હું જોબ જોબ પણ કું છ છે ફૂલ ટાઈમ સેકન્ડ એટલેમા ટાઈમ નથી મળી શકતો
હા બહ બહ લોકો છે જેને ટાઈમ નો એડજસ્ટ નહી થાય કેમ કે મારા ત્યાં બુ દોસ્તાર છે એ લોકો જમ ફી ભ હતા કે અવાર અવારમાં છ વાગે કરયા પાંચ વાગે એ પોસિબલ નથી તમે આંજે એટલા થ બાકી જાઓ દસ અગિયાર વાગે સો ને પછી તમે અવારે છ વા પાંચ વાગે ઓઠવાનું હોય તો તો નહી જમ મજા આવે મજા ભી નહી આવે પછી આપડે હુંંગ બી ન લેવા મળડે તો એના કરતા સારું તો પછી નહી જાઓ ચાલે એ છે પણ આપડ ફિટનેસ માટે તો બહ સારું હશે. જે ટાઈમ ની મનત થાય તો હું કરી શકી આપણે
હમ ટાઈમ એ મહત્વનો છે આપણે ટાઈમ જીમ માટે ટાઈમ કાઢવો પડે પણ જો મારે જેવી સિટી કોલેજ પણ જવાનું હોય જોબ પણ જવાનું તો નહી મે તો નહી ટાઈમ નીકળી શકે પરંતુ બે માંથી ફક્ત એક વસ્તુ કરતા હોઈએ. જીમ કાટ જોબ તો આપડ ટાઈમ ફિક્સ આપણે આપણે આપણા આપણા જિંદગી માટે આપણે ટાઈમ કાઢવું જ પડે આ માટે
એ તો છે ભાઈ તમે જીમની વાત કરો હા તમે જીમની વાત તો જીમ છોડીને તમે કઈ બી વસ્તુ લઈ લો આપડે કઈ તમે વસ્તુ પ્રેક્ટિસ કરતા હોય તમે ક્રિકેટ રમતા હો કઈ ક્રિકેટ ન પ્રેક્ટિસ તો તમને ટાઈમ તો તમારા હિસાબથી કાઢવો જ પડે ટાઈમ તમને મેનેજ કરવો જ પડે મારા બી એવું જ છે શેડ્યુલ મારો બ એવું બીઝી શેડ્યુલ છે ને તો પણ મેં એવું છે રાત્રે ક્યારે હવારે નહી જાવતા સાંજે નવ વાગે બીજી જાાવ કે એમ કે એવું છે કે ભાઈ જીમ ન મિસ કરવાનું હોય આ આજ તમે એકાદ બે દિવસ મિક્સ થાય ચાલે તો તમે જો વાર વાર એક સાત સાત દિવસ મિકસ કરી મુકો તો ન ચાલે એના મેં તો શું કરું જીમ છોડું જ નહી ભાઈવારે ન કઈ વાર ચાલ નવ વાગે ચા જ અ આપણે નો વાગે ભ ચલી જાય આપણેમ મે એ પોતે જોબ કરું મને ખબર છે ટાઈમ એટલે મે મેનેજ કરી લઉ ને બ કોઈ કોઈ ન શું કે કોઈકઈ ન એવું થાય કે ટાઈમ મેનેજમીન્ટ તો એને કઈ એવું વસ્તુ તો નહી કે ભાઈ નની કરવા જ પડે એવું તો નથી પણ ઘરમાં બી તમે હોમવર્કઆઉટી કરી શકો એમ
હા એ તો છે હોમવર્કટબોલ સારું કેવાય આપણા શરીરમાં હું પણ એ એ મને જીમ જવાનો ટાઈમ મળી શકતો નથી એથી હું અડધો કલાક કાઢી ને સવારે એટ મેં હોમવર્કટ કરું થોડું થોડું
હા એ તો કરવું જ જોઈએ કેમ કે હું મારો પોતાનું મારો ભાઈ છે હમણાં સ્કૂલ બનતો છે પણ સ્કૂલ કરે ટ્યુશન પડે અને પછી એને હું એટલું બધું નથી જીમનું પણ તે પણ એ છતાં અડધો કલાક એક કલાક કાઢીને ઘરમાં કરે ન મેં એને ટીપ્સ આપું કે એવું કરવું જોઈએ તને કેમ કે હમણાં એટલું એજ નથી પણ તું આજે આજ થી બે વરષ પછી ત જીમમાં જાય તને હું તો એટલું નવું નહી દેખાય થ એમ તમારે તારું જો મસલ થોડું ઘણું ગેન થઈ જાય તો તારું ઈઝુ લાગે એમ જેમ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં હ બહ બધા લોકોને એમ થાય કે ભાઈ જીમ જીમ કરે અઠવાડિયે પછી જાય જ નહીિ વરસનો પહેવારીને તો હોમવર્કઆઉટ કરતો રહે તો એને એમ થોડોક ખબર પડી જાય કે ભાઈ ચ મસલ માં થોડક એવું થાય પમ્પ થાય મસલ ગેન થાય તો એને હું આદત પડી જાય એક વખત
હમ આપડ જીમે છે તે આપણી શારીરિક તાકાત પણ વધારે છે આપણી શારીરિક સુંદરતા વધારે છે એ એક ઘણું એ પરંતુ તમે અમુક લોકો જોયા હશે કે તે શું કે સોફ માટે પણ જતા હોય છે પછી તે એક બે મહિના કરે ને પછી એ લોકો પણ લાગી બોડી નથી બનતી એટલે કે એ લોકો છોડી દે પણ તું એવું સાચું નથી તમારે જે જીમ ક તો તમારે સતત રહેવું પડે અને તમારે કઈ બી કઈને ટાઈમ કાઢવું પડે જો તમારે ટાઈમ ન નીકળતો હોય તો જ તમારે સ્કીપ કરવાનું રહે બાકીને તમારે ટાઈમ કાઢવો કાી લેવો એ સારું કે ભાઈ
નઈ એ તો તમારી વાત સાચી છે ને લોકો બહુ લોકો જાય ભી શોક માટે ને એ લોકોને શું થાય બોડી પછી બને કોઈ કો નહી ભી ભણે કેમ એમાં જીમ ફોકસ કરવાથી તમારી બોડી તો નહી ભણે ત પ્રોટીન ખાવા પડે, ઈંડા ખાવા પડે, તમે પનીર, ડેલી તમારું દૂધ પીવાનું, બઉ બધું એમ પ્રોટીન ટેકને કાર બધું કમ્પલિટ ત્યારે તમારું પછી ત્રણ થી ચાર વર્ષ જો તમે ડેલી રેગ્યુલર કરો ને તો જ તમારું બોડીમા એમ દેખાશે, હા ભાઈ બોડી ની બાકી એમ તમારું મેં પોતે બે વર્ષથી કરતો મને એમ લાગે મારું વેટ તો ગેન થયું છે, પરમારું એટ મસલ નહીં કેમય મારું એવું થયું મેં બોડી બિલ્ડવા એવું નથી, પણ હમણાં જયારે ખબર પડી મને કે બધું પ્રોટીન ઇન્ટટેક કરવું પડે તો મે ભી હમણાં સ્ટાર્ટ કર્યો છું એટલે ઈંડા, પનીર દૂધ ખાવા, એ બધું પીવાનું બધુ એમ ચાલ કરો તો ધીરે ધીરે એમ થોડક ઇફેક્ટ દેખાતું છે એમ પેલા તો હ મને મારે તો એવું જ હતું કે ભાઈ જીમ કરી લો ને પછી બાકી બહુ બાકી કઈ નથી મે તો હું જીમ કરીને પછી આપડે ઘરના જો જવાનું તો એજ ખાતો હતો એ હમણાં બહ એમ પર આખું શેડ્યુલ ચેન્જ કરી મારો
હમ્મ જેમ કે આપણે જીમ કર તેને તેના સાથે એવો ખોરાક પણ ખાવો જોઈએ પ્રોટીન વાળો આપણ મ એટલું બડતું નથી ખબર મ પરંતુ અમુક હોય છે જે ઈંડા હોય છે, અમુક શાકભાજી પણ હોય છે, વેજિટેન પણ હોય છે. તે આપડું કન્ઝ્યુમ કરવું જોઈએ, જેથી આપણું શરીર થોડુંક જલ્દી એ કરે
હા તોડ ગેઇગમાં તમને હેલ્પ મળશે નહી, તો તમે પોત જીમ જ કરતા રહો તમારું એમ તમારું બોડી ભી નહી બને, ને તમારું જીમ ન પૈસાા ભી જશે એમ.
હા એ ભી એ તો સાચી વાત છે, પરંતુ આ જીમ વસ્તુ આ પલ જો તમે જેમ કીધું ત કે તમે બે વર્ષ કરતા છો, તમારા બોડી બનતા ને તમારું ફિટ એ તને બે થી ચાર વર્ષ લાગે પરંતુ અમુક લોકો છે ને ટૂક ટૂંક હુ કે અમ ટો પાંચ છ મહિના કરશે અને એવ કહેશે કે બોડી નથી બનતી એટલે છોડી દીધું એ એવા ઘણા બધા લોકો જોયા છે મેને જોયા છે મેં પરંતુ આ ખોટી વાત છે કેમ કે તમે જે બોડી બનાવવા માટે ન પરંતુ પોતાની ફિટનેસને પણ મહત્વ આપવા માટે જાવ છું. ને તે આપણું શારીરિક જે શરીર છે તે એવું નહી કે પાંચ તો છ મહિનામાં સાત મહિનામાં ગેન થઈ જાય છે તેને ઘણો સમય લાગે છે. એમાં મોટા મોટા બોડી બિલ્ડર જોયો એ લોકો કેટલાક વર્ષોથી એમ એ કરતાય જીમ પછી એ લોકોની આવી બોડી બને
હા એ તો છે કેમ કે લોકો પાંચ છ મહિના કરીને કે મારો ત મારા તો દોસ્તતાર લોકો એવા છે કે એ લોકો ની બોડી તો ભાઈ ન એ કોઈ ન પણ પાંચ છ વર્ષથી કરતા છે એમ બોડી વાળા નો ફક્ત એ મેટર નથી તમારું ઇનર સ્ટ્રેન્થ જે આવે આપણ બોડીના અંદર જે અપગ્રેડ થાય આપણું સ્ટ્રોંગ, આપડું સ્ટ્રેન્થ, વધા વધારે વધારામાં આવશે. આપડું સ્ટેમિના વધારે વધારે તો એ બધું ભી બહ હારું સ છે આપડે એમ ને જીમ કરવાથી આપડો બોડી બી ગ્લો ફસી બાય પછ એમ છે તમારું ફક્ત એવું જ નહીં કે તમા બોડી એમ ખાય બોડી દેખાય તમારું કટ દેખાય એ બધું એટલું જ નથી અંદરથી બહુ સ્ટ્રેન્થ સ્ટેમિના બધું એ બધું ભી વસ્તુ બહ ભળે એમ મારા હિસાબથી તો કરવું જોઈએ. નીઈ બો ને તો ભી કરવો જોઈએ.
હું તો એવું એવું ઈચ્છું છે કે આ કે છે એ લોકોમ જીમ કરવું જોઈએ કારણ કે જીમના ઘણા બધા ફાયદા છે. જિમ જિમ કરતી જીમ કરવાની સાથે સાથે એમને યોગ્ય યોગ્ય ડાયટ છે છે એ પણ એ ખાવું જોઈએ. જેથી એ લોકોનો જે વિકાસ છે તે થોડોક સારો થાય
હા એ તો છે ખાવું બહુ ઇમ્પોર્ટન્ટ ભાઈ તમે જીમ કરતા વધારે તમારો પહે જશે તમને ખબર મારો એટટ હમણાં બેંક બેલેન્સમાં એટલું ફરક દેખાડાતું છેે ને ભાઈ કેમ કે ડેલી ડેલી ને ઇંડા તમારું કન્ઝ્યુમ કરવાનું હોય. ડેલી તમારે પનીર ખાવાનું ડેલી ચણા ખાવાનું ડેલી ઓ ચોકલેટ હો ડેલી પ્રોટીનનું કઈના વસ્તુ ખાવું જ જોઈએ એમ આજે તો તમે જો આજે મને એવું લાગતું છે કેમ કે હ આજે કંઈ નથી કમાયું એટલેવા ઓટ્સ આવેલો તો પછી હમણાં જોબ આવ્યો જોબ પર આવીને પછી આખો દિવસ ફ્રી નથી હતો ને ઘરમાં બીછી જમવાની ગયેલો બહાર થી પારથી કઈ ખાઈ લીધું નાસ્તા નાસ્તા કરી છ વાગી ગયો છે હમણાં વિીઝટ છું મેં હું કઈ ચલ નહી તમારા વાત કરી લે એમ
હા.
કઈ આજે પ્રોટીન નહીં કર આપણેે અને આજે હમણાં પછી જીમ બી જવાનું બાકી છે તો જીમબી જાય એટલે બો જીમમાં પછી તમે જાઓ તો એટલે કઈ ઇફેક્ટ તો નહીં પડશે પણ તમારું જમવાનું જરૂરી છે પ્રોટીન ઇન્ટેક જમવાનું એમ કન્ઝ્યુમ કરવાનું જરૂરી છે એમ.
હમ્મ આ આજ તો આજે તમે કીધું જીમ જીમનું મહત્વ જીમ શા માટે કરવું જોઈએ એ મને ખુબ ઉપયોગી લાગ્યું જેથી હું તમારી વાતથી બહ ખુશ છું તો હું એવા તો પ્રયત્ન કરીશ કે આજે તમે મારી સાથે આ જીમના ફાયદા અને એ વાત કરી એ હું મારા બીજા મિત્રો લોકો ગામના લોકો સાથે પણ શેર કરું અને આનું મહત્વ સમજાવું.
ન તો પાકું પાકું તમે શેર કરજો ને તમે પોતે ઇન્સ્પાયર થઈને તમારો ટાઈમ મેનેજ થાય તમે તો કેવો તમે બી ઇન્સ્પાયર થાય ને તમે બી જોઈન કરશો કેમ કે આજે ને તમે વીસ વર્ષ પછી તમે જો ફીટ રહો તો તમને કેટલું હારો તો મારો તો એ છે તમે મારો વાત લઈને તમે બી કરજો તમે જે સજેશન મને આપ્યું મેં બી પાકું મારે શેર મા દિમાગમાં ફિટ કરી લઉ ને તમારું આ ટોપિકનું મને બો હારું લાયગુ તમારો ખુબ ખુબ આભાર પાકું મળીશું.
હમ્મ.
ઓકે મળીશું